હલો.
હા
રહ્યો છે.
હા હા અવાજ આવે છે.
હા કેમ છો?
બસ મજામાં તમે કહો?
તો આજે આપણે થોડીક નવરાત્રિ વિષયના ટોપિક ઉપર વાત કરીએ.
હા હા
હા તો નવરાત્રિ હમણાં થોડીક નજીક આવી રહી છે. એટલે એની તૈયારીઓય તો તમે શરૂ જ કરી દીધી હશે ને.
હા હા
હા તો નવા કપડાં લેવા કે પછી ચણિયા ચોલિ ઓ લેવી એવી બધી વસ્તુઓ જે છે કુર્તા લેવા કેળિયા લેવા આવું બધું તૈયારીઓ કરી હશે બરાબર ને. તો તમે તમારી મતે નવરાત્રિ મુજબ બે ત્રણ શબ્દો કહેશો?
હા નવરાત્રી મસ્ત તહેવાર છે. એ એખ બસ ખાલી એ નવ દિવસ એવું લાગે કે વર્ષના સૌથી સારા દિવસો છે. એ ટાઈમે આપડે કશું હોય જ નહી કોલેજ નહી કશું નઈ કામ ધંધો નઈ બધું છોડીને બસ રા જાવ ગરબ ગાવા સવાર ઘર આવાનું ઘેર સુઈ જવાનું ખાઈ પી ને બસ પાછું તૈયાર થઈને જવાનું.
હા તમારી વાત એકદમ સાચી છે. આવા નવ દિવસ મજા તો બીજા આ વર્ષ દરમિયાન ક્યારેય થતી જ નથી.
હા, એજ.
હા. એમાં મને તો ગરબા, દાંડિયા એમાં પછી લાાઈટિંગ હોય છે. પછી એવું બધું વાતાવરણ જે છે ને, ખુબ જ ગમે છે એમ.
બરાબર. તમે ક્યાં જાવ ગાવા?
હા, અમે પણ પાર્ટી પ્લોટ છે. પછી ગામડામાં પણ ઘણી જગ્યાએ ગરબી થાતી. હોય છે, તો ત્યાં પણ જતા હોઈએ છીએ. ઘણી બધી જગ્યાએ જઈએ છીએ. અને એમાં પણ ખાસ કરીને જે સાંજે આરતી પછી ગરબા શરૂ થાય ત્યારે જે માહોલ બને છે. એ અદ્ભુત જ નજારો હોય છે એમ.
હા, હા.
હા, એમાં પણ નવરાત્રી ની અલગ ઓળખ જ અલગ છે. દૂર દૂરથી લોકો જે છે, ગરબા રમવા આવતા હોય છે. પછી ગરબાની ખુબ જ મજા માણતા હોય છે. એમાં જે નાના બાળકો છે, યુવાનો છે. છે, વડીલો છે એ બધા જે છે, એ ઉત્સાહથી ભાગ લેતા હોય છે. બરાબર ને.
બસ નવરાત્રીમાં કોઈ એજ જોતું નહીં. બસ ગમે છે તો કરવા આપડે.
હા, એજ વાત છે. કે બાળકો રમી શકે, યુવાનો રમી શકે, વડીલો રમી શકે. હા. અને દરરોજ ગરબા રમવા જાય કે ફક્ત થોડા દિવસ માટે જાય છે?
દરોજ દરરોજ નવરાત્રી થોડી મીસ થાય. એક તો વર્ષ માં એક જ વાર આવતી હોય.
હા, એ વાત પણ સાચી છે. એટલે સામાન્ય રીતે આપણે આઠ-નવ દિવસ જતા. અને એમાં પણ ક્યારેક જો એવું બને કે વરસાદ આવી. જાય એટલે તો પછી મગજ આપડો એટલો જાય કે વાત જ પછી પૂછ્યોમાં
એજ નહીં યાર, વરસાદ ખોટો આવે. ગઈ સાલ ભી એવું થયું તું. બધું પાણી આખું ગ્રાઉન્ડ ભેનુથઈ જાય ને, તો મજા ના આવે.
હા, પછી એમાં પણ આપણે એવા કપડા પહેર્યા હોય એટલે એક પણ ના મજા આવે એમ.
તો ચણિયા ચોળી નગરી કીચડ-કીચડ વાળી થાય, મજા ના આવે.
હા, એ વાત પણ છે. એટલે નવરાત્રી જે જે ગરબા માટે ખૂબ જ ફેમસ છે. માત્ર ખાલી ગરબા માટે જ નહીં, પણ માતાજીની ભક્તિ નો પણ તહેવાર છે. બરાબર ને?
હા, બિલકુલ.
હા, ઘણા લોકો જે છે, આ નવરાત્રત્રીના નવ દિવસ જે છે ને, એ ઉપવાસ પણ કરતા હોય છે, નવરાત્રિ રહેતા હોય.
હા, બરાબર.
હા. તો તમારા વિશે તમે જે હજી નવરાત્રી વિશે બીજું મને પાંચ- છ વાક્ય ક
બીજું શું કેવું? તમે ખરીદી ચાલુ કરી દીધી.
હા યર બસ અમે પણ ચાલુ જ કરી દીધી છે. એમાં રાહ જોવાની જ ના હોય ને?
સાચી વાત, સાચી વાત.
હા, તમે ક્યાં હા? તમે ક્યાં ગરબા રમવા જવાનો શોખ છે?
નડિયાનમાં જ.
અચ્છા, એવું.
આમાં ગામમાં સરરખા થતા નથી, એ ત્યાં જવું પડે.
અમે પણ દર વર્ષે એક જ ગ્રાઉન્ડમાં જઈએ છીએ. ફિક્સ હોય કે આ? ત્યાં લેવાની ખૂબ જ મજા આવતી હોય. પછી અલગ- અલગ સંગીત. ચકારો જે છે એ આવતા હોય છે. પછી ખુબ જ મોટું ગ્રાઉન્ડ હોય એટલે એમ પણ મજા આવે એમ.
બરાબર તમે કઈ જાઓ છો?
હું અહિયાં આણંદમાં જાઉં છું.
આણંદ માં. બરાબર હાર્ડ કિલર માં?
હા.
હા હા સરસ હવે વિચાર્યું છે આ વખતે એક વાર એક દિવસ ત્યાં આવવાનું.
હા આવો એટલે અમને કહેજો.
હા હા કેમ નહી.
હા. એમાં પણ જે ગરબાની ત્યાં મજા આવે છે વાત જ પૂછવામાં આવી કેમ કે રોજે કોક ને કોક અલગ અલગ વ્યક્તિ જે છે સંગીતકારો આવતા હોય છે એટલે એ લોકો એટલા સોંગ મસ્ત ગાય.
હા બોલો બોલો.
હા. અને એમાં પણ જ્યારે સંગીતકારો નવા નવા રોજ આવતા હોય એટલા સોંગની મસ્ત ધૂન હાલતી હોય કે વાત જ પૂછવામાં પછી આપણા હાથ કે પગ કાંઈ કાબૂમાં રેય જ નહીં.
એ ના મજા.
હા. એટલે નવરાત્રી માં કેવું કે આખું ગુજરાત જાણે જાગતું હોય ને એવું જ લાગે. રાત દિવસને આપણે જે જાગરણ ના કરતા હોય
ઉ અને આખી રાત જાગ્યે નવરાત્ર્રી માં.
હા એવું જ લાગે કે નવરાત્રી છે તો આખું ગુજરાત જાગે છે એકી સાથે. હા એ નાની ના બાળકો પણ કેટલા ઉત્સાહથી તૈયાર થતા હોય છે. અને એ પણ લેતા હોય છે પછી ઘણી જગ્યાએ એવું હોય કે જેમ ગરબા જે સારા કરતા હોય એને રેન્ક આપ હોય છે પછી જે વેશભૂસાા સારી પહેરતા હોય એને પણ રેન્ક આપતા હોય.
હોય છે હોય છે.
અને હા ઘણી જગ્યાએ એ પણ ખૂબ જ અને એમાં બાળકોને જે છે એ ખૂબ જ ગમતું હોય છે. હા અને નવરાત્રીમાં ખાવા પીવાની પણ ઘણી બધી મજા આવતી હોય.
મજા આવે કે એટલું બધું રમ્યા હોય ને પછી મસ્ત ખાવાનું મજા આવી.
અને એમાં ગરમા ગરમ અથવા તો બહુ ગરમી થઈ હોય તો ઠંડુ ઠંડુ મળી જાય તો ખુબ જ મજા આવી જાય.
હા ગરમી તો થાય જ આપડે એટલા ગરબા કરીએ તો ગરમી તો થવાની જ.
અને એમાંય પછી વધારે બહાર નું નહી ખાવાનું બાકી બીજે દિવસે તબિયત બગડી ગઈ તો પછી બધા ગરબાના દિવસો જે છે પથારીમાં જશે.
એજ ને.
હમ્મ.
પણ હવે ત્યાં અંદર કઈ લઈ ના જવા દે એટલે આપડણે થાકેલા થઈએ એટલે મજબૂરીમાં કંઈક ખાવું જ પડે.
હા એ વાત પણ તમારી સાચી છે. અને એ કે બીજું વસ્તુ એ કે ફોટા નવરાત્રી આવે એટલે રોજના એટલા ફોટા થાય કે ગેલેરી આખી ફૂલ થઈ જાય.
હા. નવ દિવસમાં તો નવસો જીબી ફોટા પડે છે.
એ જ અને પછી નવરાત્રિ ગયા પછી એટલા ફોટાનું ઓબ્ઝર્વેશન થાય રાખે કે આ ફોટો સારો છે આ ફોટો નથી સારો આને ડિલીટ કરી દઈએ. અમુક એટલા બધા ફોટા એક સરખા હોય તો એ આપણને ડિલીટ કરવાનું મન ન થાય.
હા હા પણ જો કઈ સ્ટોરેજની પ્રોબ્લેમ હોય તો ભાઈ કરવા પડે. પછી અપલોડ કરવાવામાં આવે પ્રોબ્લેમ કે કયો ફોટો અપલોડ કરીએ કયું સોંગ લઈએ.
હા અને ફોટા તો હાલો તોય સિલેક્ટ થઈ જાય પછી જે સોંગ સિલેક્ટ કરું. એજ ખોટો બહુ મોટો પ્રશ્ન છે અને એમાં પણ હા અને એમાંય પણ આપણે ખુદ ની પોતાની સ્ટોરી મૂકીને આપણે એને પચાસ થી સો વાર જોઈએ બરાબર છે કે નથી.
એ આપડી ખુદ ની સ્ટોરી જોવાની મજા જ અલગ છે.
હા બીજા લોકો જોવે કે ન જોવે લાઈક કરે કે ના કરે હા આપડે આપડી ફોટ જોઈએ જ રાખવાનું.
હમ્મ.
અને એમાં પણ ક્યારેક એવું થાય કે ફોનમાં નેટ ના આવતું હોય અથવા તો રી ચાર્જ પતી ગયું હોય ત્યારે ગેલેરી ખોલીને બેસી જવાનું. આવા બધા ફોટોસ ને આવા વિડીયોઝને હું જોઈ રાખીએ એટલે કેમ બે કલાક કલાક ટાઈમ વયો જાય. ખબર જ ના પડે.
મેમરીઝ હોય મેમરીઝ જોવા માટે ટમને ક્યાં ખબર પડે.
હા એજ ને એટલે એવું બધું છે આમાં તો. અને એમાં હા દશેરા આવે એટલે એટલું બધું દુખ થાય કે નવરાત્રી પૂરી થઈ ગઈ.
હા હા એજ મોટો મોટો દુઃખ છેાય કે નવરાત્રી પૂરી થઈ ગય.
ખાસ નવરાત્રી ત્રણસોઠ પાસઠ દિવસ હોય.
જે વસ્તુ વધારે હોય એની વેલ્યુ ના થાય.
હા એ વાત પણ છે આ તો નવ દિવસ આવે છે એટલે એની વેલ્યુ બહુ વધારે છે.
અને તોય સ્ટાર્ટિંગમાં બે ત્રણ દિવસ તો લોકો બહુ ઓછા લોકો ગાવા જાય પછી જ બધા વધારે આવે.
હા જેમ જેમ છેલ્લા દિવસો આવે એમ પબ્લિક વધતું જાય અને એમાં પણ અમુક હા.
હા હા.
અમુક જે પૂનમ ના દિવસે જે ભીડ હોય છે.
તારે પગ મેલવાની જગ્યા નહ હોતી.
હા કેમકે છેલ્લો દિવસ છે રમવા માટેનો ફરી તો આવતી વર્ષે જ ક્યારે નવરાત્રી આવે ક્યારે આપણે ગરબા તો ઘણી બધી યાદો આપણેે નવરાત્રી સાથે તો જોડાે એલી રહેે છે.
બઉ જ બહ જ એક બઉ ઇમોશનલ વાળો તહેવાર છે.
હા. અને એવું છે કે નવરાત્રિ જે છે માત્ર તહેવાર નથી પરંતુ ભક્તિ છે. આનંદ છે એકતા બધા એકબીજાને આપણે ઓળખીએ ગરબે લેતા લેતા બીજાની ઓળખાણ કાઢતા હોય એ આપડે.
હા સાચી વાત છે.
હા અને એમાં પણ આપણા ફ્રેન્ડની ફ્રેન્ડ મળી જાય તો એની સાથે પણ ઓળખાણ નિકળી જાય. કતી હોય એટલે ઓળખાણ તો ઘણી નીકળતી હોય એમ.
તો તમે ત્યાં આઈશું તો તમને બોલાવશો ને.
હા હા પાકું બોલાવીય ને હા. સારું ચાલો તો આજે આપણે ઘણી બધી વાત કરી લીધી નવરાત્રિ વિશે. ફરી મળીશું નવા ટોપિક સાથે હમ્મ.